હલો
હેલો
જય શ્રી કૃષ્ણ કેમ છો?
જૈસે કૃષણ બહેન કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં તું આજે શું બનાવી જમ જમવામાં
આજે દળ ભાત શાક રોટલી આપણે તમને ખબર જ છે ને કે અ ગુજરાતી ભોજન છે એની તો વાત જ અલગ છે. અ ગુજરાતી ભોજનમાં દળ ભાત શાક રોટલી છાસ એનું વિશેષ મહત્વ છે આ બધું ગુજરાત ભોજનમાં હંમેશ બનાવવામાં આવે છે.
એકદમ સાચું કય્યું તમેં આપણું ખાનું ખાન પાન સ્વાદિષ્ટ હોવે સાથે સ્વા સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે.
બિલકુલ સાચી વાત કરો છો તમે. ઘરનું તાજું બનેલું ભોજન હંમેશા બહારના ભોજન કરતા. વધારે સેહતમંદ અને સારું હોય છે.
એકદમ સાચું કીયુ ઘરમાં બંધુ ભોજન સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે. તમે સવારમાં નાસ્તામાં શું ભણાવો છો.
અ ક્યારેક પોહા તો ક્યારેક હેપલા અને દહી. કેપલા તો અમારા ઘરમાં બધાને બહુ જ પસંદ છે.
એકદમ સાચું કેવ મારા મારા ઘરે પણ થેપડા ખૂબ પસંદ કરવામાં આવે છે. થેપળા યાત્રા દોરણ પણ ખૂબ કામ લાગે છે. લાંબા સમય તક સુધી તાજા રહે છે.
અને હા. આપણે થેપલા સાથે અથાણું હોય તો એનો સ્વાદ કેટલો વધી જાય છે. અને ક્યાંક આપણે બાર પ્રવાસે જવું હોય અને ત્યારે આપણે થેપલા બના્યા હોય. તો પ્રવાસ નો આનંદ પણ વધી જાય છે.
હા. તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો?
હા
તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો?
હા પણ હવે થોડી ઓછી કરી દીધી છે વધારે ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલે હવે થોડું થોડું આપણી આદત આપણી ટેવને બદલવાની કોશિશ કરી રહ્યા છીએ અને થોડી ચા પીવાનું તેલ થોડી ઓછી કરી દીધી છે.
એકદમ સાચું કય્યું તમે. પાણી અને તાજા ફળનો રસ બનાવી લેવો ઓર જોઈએ.
બિલકુલ પાણી શરીરને સ્વચ્છ રાખવામાં ખૂબ મદદ કરે છે. એટલે આપણેે. દિવસ દરમિયાન પાણીનું સેવન વધારે કરવું જોઈએ આપણે અ ઓછામાં ઓછા કમથી કમ. અ સાત થી આઠ ગ્લાસ પાણી આપણી દિનચર્યામાં જરૂર સામેલ કરવું જોઈએ.
એકદમ સાચું કું તમે ડોક્ટર પણ એજ કહે છે કે. રોજ ખૂબ પાણી પીવું જોઈએ પાણી શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે.
બિલકુલ. આજકાલ લોકો અ શું છે ફાસ્ટ ફૂડની ચલણ બહુ જ વધી ગયું છે. એટલે લોકો વધારે પડતા ફાસ્ટ ફૂડ નું સેવન કરતા વધી ગયા છે.
એકદમ સાચું કયું બાર આજ કલ તો ફાસ્ટ ફૂડનું ચલણ ખૂબ વધી ગયું છે. એનું બાળકોને પીઝા બર્ગર નૂડલ્સ. મોમોઝ પાસ્તા ખૂબ કમી છે. પણ રોજ રોજ ફાસ્ટ ફૂડ ખું યોગ્ય નથી.
બિલકુલ સાચું કહો છો તમે ફાસ્ટ ફૂડની અંદર વધારે મીઠું તેલ. પછી અ વધારે પડતા મસાલાઓનોો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે સારા હોતા નથી અને આપણું એનાથી વધ જાય શકે છે કેટલી બધી આપણે સ્થ
એકદમ સાચું ક
પછી ફાસ્ટ ફૂડ નું સેવન કરવું જોઈએ
એકદમ સાચું કું ફાસ્ટ ફૂડ મે તેલ મીઠું મસાલા વધારે હોય છે એનાથી વજન વધી શકે છે અને બીજી તકલીફ પણ થઈ જાય એટલે મેં ઘરનું ભોજન સર્વોત્તમ માનવામાં આવે છે
બિલકુલ સાચું કહો છો તમે અ તે વાત આપણે જોઈએ તો અ અ આપણે ભોજનમાં વધારે પડતા ફલો પછી રેસાયુક્ત હરી લીલી શાકભાજીનું અ સમાવેશ કરવું જોઈએ હ સંતુલિત ભોજન પૂરતી ઊંઘ અને પાણીનું ઉચિત માત્રામાં સેવન એ આપણા સ્વાસ્થ્યને સારું બનાવવા માટે બહુ સરસ છે
એકદમ સાચું કું તેઓને ફલોની સુંદર પ્લેટ બનાવી આપું છો આ તો ખૂબ સારી યુવક્તિ છે રંગબિરંગી ફલો જોઈએ બાળકો ખુશ થઈ ખાઈ લેજે
બિલકુલ સાચું કહો છો તમે અ અમારા ઘરે દરરોજ એક ફળ ખાવાનો નિયમ છે હમ એટલે બાળકોને સફરજન પછી કેળું પપૈયું દ્રાક્ષ જામ ફળ આ બધા ફળ હું અ આપું છું જેના હતી એ લોકો ન સ્વાસ્થ્ય પણ સારું રહે અને એ એમના માટે ખૂબ ફાયદાકારક બની રહે
એકદમ સાચું કયું તમે તમે આસ પીવાનું પસંદ કરો છો ગુજરાત માં ચાસ તો ભોજન
હા છાસ તો તમને ખબર જ છે કે ગુજરાતી ભોજનમા છાસ ન વિશેષ મહત્વ છે. વગર છાશે તો ભોજ ભોજનનું અ નામ પૂરું જ નથી થતું છાસ પીવાથી પાચન શક્તિ વધે છે. ગરમીમાં છાસ પીવાથી આપણને ઠંડક મળે છે. અને અમારા ઘરમાં તો બધાને છાસ બહુ જ ભાવે છે.
મારા દાદા રો જમ્યા પછી ની પે ના ખાના પા ખૂબ તેઓ સાધો અને પોષિક ફ લેતા હતા.
એટલે જ તો તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હતા. અમ તમે શું માનો છો. સવારે નાસ્તામાં આપણને શું લેવું જોઈએ અને નાસ્તા ન શું મહત્વ છે.
હા સવારે નાસ્તો શરીરને ઉર્જા આપે છે ઘણા લોકો નાસ્તો કર્યા કામ નીકળી જાય છે, એ સ આદત એ સારી આદત નથી. માથ દિવસની શરૂઆત માટે જરૂરી છે. એનાથી શરીર માં તાત તાકત રહે છે.
બિલકુલ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે, અમ બીજું તમને મીઠાઈમાં શું પસંદ છે, તમે મીઠાઈ શું પસંદ કરો છો.
મને તો શ્રીખન અને મોહનતાલ ખૂબ આવે છે.
હ મને તો અ વાસુદ અને ખીર એ બંને પસંદ છે.
પણ મીઠાઈ મર્યાદા મે ખાવી જોઈએ વધારે મીઠુ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે
બિલકુલ સાચું કહો છો, તમે એટલે જ તો સંતુલિત આહાર બસ એ જ સર્વોત્તમ છે. અ તમે શાકભાજીમા શું વધારે પસંદ કરો છો.
ભિંડાડા દૂધી તુરિયા ગવાર અને મેથી મારા ઘરમે લીલા શાક સ્વાસ્થ્ય માટે ખૂબ લ લાભદાયક હોય છે. એનાથી વિટામિન અને તત્વ ખૂબ હોય છે.
બિલકુલ અને ડોક્ટર પણ આપણને રોજ શાકભાજી આપણા ખાનપાનમાં શાકભાજી અ નું વધારે સેવન કરવાની સલાહ આપે છે.
એકદમ સાચું કુ તમે કે સ્વસ્થ જીવન માટે એ
હા
એ સ્વસ્થ જીવન માટે એ જરૂરી છે, આજની આ ભાગદોડ પરરી જિંદગીમાં સ્વસ્થ ખાન ખાન ભખડું ધોરણું મુશ્કેલ બની ગયુ છે.
બિલકુલ સાચું કહો છો, તમે હા આપડે કહેવામાં આવે છેને, કે અ આપણેે જે પણ ભોજન જેવું ભોજન કરીએ છ, છે. તેવા જ આપણે બનીએ છીએ એક કાવ છે, જેવું ખાશું તેવા બનશો તો આ કાવત એકદમ સાચી છે. એટલે આપણે તાજું સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ
એકદમ સાચું ક તમે અને જંક ફૂડ ઓછુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે, અને જીવન સુખી બને
બિલકુલ સાચું કહો છો, તમે શારું ખાન પાાન એ સારા સ્વાસ્થ્ય અને સારા જીવન આપે છે, આ અને જોઈએ તો ખાનપાન એ આપણા શરીર ઉપર એટલું અસર કરે છે એટલે આપણે સાવચેત રહીને અને આપણા સ્વાસ્થ્ય ની કાળજી રાખવા માટે સંતુલિત ભોજન અ પૂરતી ઊંઘ અને પાણી નું સેવન અને એની સાથે સાથે આપણા શરીરની કાળજી રાખવા માટે અ સમય સમય પર કસરત પણ કરવી જોઈએ. એનાથી આપણો સ્વાસ્થ સારો બની રહે છે અને સ્વાસ્થ્ય ને સારો બનાવવા માટે આ આપણે જે પણ વાતો કરી અ કે ભોજનમાં દિનચર્યામાં ફલ ફ્રૂટ પછી લીલા શાકભાજી છાસ દૂધ દહી એ બધાનું સમતોુલન રાખવું જોઈએ જેનાથી આપણું સ્વાસ્થ્ય સારો રહે આ વિષય પર વાત કરીને બહુ માહિતી પ્રાપ્ત કરી ફરી કોઈ બીજા વિષય પર જરૂર થી વાત કરીશું. અને તમારા થી વાત કરીને ખુબ સારું લાગ્યું તો ફરી મળીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ